હા કેમ છો મજામાં.
હ બસ મજામાં.
બરાબર આજે કેમનું યાદ કર્યું મને.
અરે આ તો હ વિચારતી હતી. કે કેટલા ઘણા દિવસથી વાત નહી થઈ. તો મને એટલે ફોન કર્યો.
બરાબર બરાબર સરસ સરસ સારું ને ફોલ કર્યું તો.
હા મને એમ થયું કે. આપણા જીવનમાં ટેકનોલોજી કેટલો મોટો ભાગ ભજવે છે નહી.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી મને પણ એવું જ લાગે. કે આપણે ટેકનોલોજી વગર તો અત્યારનું જીવન. બહુ અઘરો લાગે એમ.
હા સવારે આંખ ખુલતાની સાથે જ આપણે મોબાઈલમાં સમય જોઈએ છે. પછી એલાર્મ બંધ કરીએ છે પછી મેસેજ ચેક કરીએ છે. એટલે બધા એટલે દિવસની શરૂઆત જ આપડી ટેકનોલોજી થી થાય છે.
હા. એ તો છે પેલા લોકો ઘરિયાર, કેલેન્ડર, ડાયરીનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે તો સ્માર્ટફોનમાં જ બધું મળી જાય છે. એટલે એલારામ, કેલેન્ડર, નોટ્સ, કેલ્ક્યુલેટર કેમેરા છે, બેંકિંગ છે, નકશો છે. મતલબ બધું એક જ ડિવાઈસમાં એમ એટલે બીજી બધી વસ્તુઓ. લેસ થઈ ગયું છે ત્યાં તો ટેકનોલોજી.
હા આ બધું એક જ ડિવાઈસમાં છે એટલે મોબાઈલ. નું મહત્વ પણ ઘણું વધી ગયું વધી ગયું છે.
હા.
અને ટેકનોલોજી એ શિક્ષણમાં સૌથી મોટો ફેરફાર કર્યો છે. આજે કોઈ પણ વિદ્યાર્થી ઘરે બેઠા વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીના લેક્ચર જોઈ શકે છે યુટ્યુબ. ઓનલાઈન કોર્સ અને શૈક્ષણિક એપ્સ દ્વારા નવી નવી માહિતી. સરળતાથી મળી જાય છે. જો કોઈ વિષય સમજાતો ન હોય તો તેને વારંવાર જોઈને સમજી શકાય છે.
બરાબર છે. એટે ગમેં એકદમ સાચી વાત કીધી. ઘણી વખત. શિક્ષકો કરતા પણ અલગ રીતે સમજવામાં આવે છે. એટલે સરળ લાગે એમ. એ જે ઓનલાઈન જોતા હોય. એ અંદર આપણને સારી રીતે સમજાવતા હોય. અને અત્યારે શું. કે કોઈ પણ નાનો મોટો કોર્સ કરવો હોય તો એના માટે આપણે કોલેજ જવાની જરૂર ના પડે. ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સ ઘણું બધું મળી જાય. તો આપણે એનાથી પણ ઘણું બધું શીખી શકીએ.
હા સાચી વાત છે. આજે ફ્રીલાન્સિંગમાં પણ ટેકનોલોજી નું ખુબ મહત્વ છે. ઘરે બેઠા. ડેટા એન્ટ્રી ટ્રાન્સલેશન, કન્ટેન્ટ રાઇટિંગ ગ્રાફિક ડિઝાઇન જે આ કામ અ લોકો સારી. કામ કરીને લોકો‌ લોકો સારી કમાણી કરે છે. ઘરે બેઠા છે અને માત્ર ઇન્ટરનેટ અને લેપટોપ હોય. તો દુનિયાભરના ક્લાયન્ટ સાથે કામ કરી શકાય છે.
હા. અને તેમાં છે ને સમયની ઘણી બધી બચત પણ થાય છે. ઓફિસ જવાની જરૂર નથી પડતી ટ્રાવેલ નો ખર્ચ બચી જાય છે. પોતાના સમય પ્રમાણે કામ કરી શકાય. જોકે તમે શિસ્ત રાખવી પણ ખૂબ જરૂરી હોય છે.
હા સોશિયલ સોશિયલ મીડિયામાં તો કેવું. મને લાગે છે કે તેનો ઉપયોગ કરીએ તો તે ખૂબ ઉપયોગી છે. સારો ઉપયોગ કરીએ તો ઉપયોગી છે વધારે અન અનેનવી. નવી માહિતી મળે છે. નવા લોકો સાથે આપ આપણી ઓળખાણ થાય છે. અને પોતાના બિઝનેસ નો પ્રચાર પણ કરી શકાય છે.
હા એ તો હું પણ માનું જ છું. સોશિયલ મીડિયા આપણને ઘણી બધી રીતે ઉપયોગી થઈ શકે.
હા. અને સોશિયલ મીડિયા પર છે ને ખોટી માહિતી પણ ઝડપથી ફેલાય છે. એટલે કે કોઈ પણ સમાચાર સાચા છે કે નહી. તે ખાતરી કર્યા વગર લોકો છે શેર કરી દે છે એટલે. ખોટી માહિતી વધારે ફેલાય છે. અને વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાવવાથી છે ને. અભ્યાસ અને કામ પર પણ અસર પડે છે એ તો તમે અનુભવ કર્યો હશે.
હા એ તો અનુભવ કર્યો જ છે. એટલે આપણા હાથમાં કોઈ જાણકારી આપે ને તો એની ખાતરી કર્યા વગર આપણે આગળ ન વધારવી જોઈએ. સોશિયલ મીડિયાનોો ઉપયોગ તો માપ સર જ કરવો જોઈએ
હા સાચી વાત છે, અને અત્યારે તો છે, ને. બેંકમાં પણ ટેકનોલોજી આઈ ગઈ છે, યુપીઆઈ બેંકમાં યુપીઆઈ પણ આવી ગયું છે, એ પણ એક નવી ટેકનોલોજી છે. પહેલા બેંકમાં જવું પડતું હતું, હવે મોબાઈલ થી જ આપણે પૈસા મોકલી શકાય છે. અથવા તો એટીએમ કાર્ડ થી આપણે ઉપાડી શકીએ છીએ, અને કોઈ પણ બિલ. ભરવું હોય તો બિલ પણ ભરી શકીએ છે. અને જો રિચાર્જ પતી ગયું હોય, તો આપડા ફોન થી રિચાર્જ કરી શકીએ.
હા આથી સમય અને મહેનત બંનેની બચત થાય.
હા સાચી વાત છે, પરંતુ છે, ને તેની સાચ સાવચેતી પણ આપણે ખૂબ જ જરૂરી છે. ઓટીપી એટીએમ પિન અથવા બેંકની માહિતી, કોઈને આપવી ના જોઈએ ઘણી વખત છે, ને લોકો લાલચમાં આવીને છેતરાઈ જાય, અને ટેકનોલોજી જેટલી ઉપયોગી છે, એટલી જ જવાબદારી પણ માંગે છે.
બરાબર છે, તમે એકદમ સાચી વાત કીધી છે. ટેકનોલોજી વધવાને કારણે છેતરપિંડી પણ વધારે થઇ ગઈ છે.
હા અને અને મને લાગે છે, કે ભવિષ્યમાં એ આઈ એટલે કે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ, ખુબ જ ઉપયોગી છે, એઆઈ વિશે તો તમે જાણતા જ હશો ને
હા એ તો મેં જાણું જ છું, એ આપણને ઘણી બધી રીતે મદદ કરે છે, અત્યારથી જ એનો ઉપયોગ વધી ગયો છે, તો લખાન ભાષાંતર ફોટો એડિટિંગ ઘણી વખત બીજી કામગીરી પણ સરળ બની જાય છે, પેલા લોકો ગૂગલ પર સર્ચ કરતા હતા, ગમે તે માહિતી મેળવવા માટે. મતલબ એ અમુક લિમિટેશનમાં આપણને વસ્તુ મળતું, ત્યાં તો નાની મોટી કોઈ પણ બાબત હોય ઈ આઈમાં સર્ચ કરી દો આપણને તરત મળી જાય.
હા એ સાચી વાત છે, પરંતુ છે, ને એ, આઈ માત્ર મદદ કરવા માટે છે, માણસની વિચારની શક્તિ સર્જનાત્મકતા અને નિર્ણય લેવાની ક્ષમતા સૌથી મહત્વની રહેશે એટલે નવી ટેકનોલોજી, સાથે છે, ને નવી સ્કીલ પણ શીખતા રહેવું જોઈએ, આપડે
હા એ તો તમે સાચી વાત કીધી. એક વાત તો નક્કી જ છે, કે ટેકનોલોજી એ જીવન સરળ બનાવ્યું છે. પરંતુ તેમનો ઉપયોગ યોગ્ય સમય સુધી અને યોગ્ય રીતે કરીએ. તો જ તેનો સાચો લાભો મળે છે.
હા, બિલકુલ ટેકનોલોજી. આપણો મિત્ર બની શકે જો આપણે તેનો સમજદારી પૂર્વક ઉપયોગ કરીએ તો,
બરાબર છે, એકદમ સાચી વાત કીધી.
હા, અને વિચાર આવે કે ભવિષ્યમાં ટેકનોલોજી, ટેકનોલોજી કયા સ્થરે આવશે અને આગામી વર્ષ શોમાં સૌથી મોટો બદલાવ કયો આવશે,
હા મને એવું લાગે કે ઈઆ જે છે, એનો ઉપયોગ ખૂબ વધી ગયો છે, આજે જ ઘણા લોકો લખાણ તૈયાર કરવા ભાષાંતરણ કરવા માહિતી શોધવા માટે. એનો ઉપયોગ કરતા હોય છે, ન સારો મતલબ બદલાવ આવી શકે છે, ઘણી બધી જગ્યાએ ટેકનોલોજી થઈ જાય તો એનું શું કેવાય લોકોને સરળતા રહે છે
હા અને છે ને અત્યારે તો હોસ્પિટલમાં પણ નવી નવી ટેકનોલોજી થી સારવાર ચાલુ થઈ છે અને જે ખૂબ જ જરૂરી છે હા અને ઘણા ટેસ્ટ ઝડપથી થઇ જાય છે ટેકનોલોજી ના મદદથી અને રિપોર્ટ પણ આપણને વેલા મળ જાય છે એવું જ ખેતીમાં છે ખેતીમાં પણ ડ્રોન સ્માર્ટ સિંચાઈ અને હવામાનની માહિતી ખેડૂતોને મદદ કરે છે ટેકનોલોજી ના કારણે ઉત્પાદન પણ વધી શકે છે
બરાબર છે એટલે એને તો બોલો વાંધો નહી બોલો બોલો વાંધો નહી
હા મને લાગે છે કે દરેક વ્યક્તિ છે ને મૂળભૂત ડિજિટલ જ્ઞાન હોવું જોઈએ જેમ વાંચવું લખવું જરૂરી છે તેમ હ મોબાઈલ અને કમ્પ્યુટર નો યોગ્ય ઉપયોગ આવડવો પણ ખુબ જ જરૂરી છે
હા એ તો તમે સાચું કીધું આજકાલ ઘણી સરકારી સેવાઓ પણ ઓનલાઈન જ થઈ ગઈ છે પી ડિજિટલ ધ્્યાન વગર તો ઘણી મુશ્કેલીઓ પડી શકે
હા પણ બાળકો માટે અ કેટલીક મર્યાદો હોવી જરૂરી છે જો આખો દિવસ મોબાઈલમાં ગેમ રમે તો અભ્યાસ અને સ્વાસ્થ્ય બંને પર અસર પડે છે
હા માતા પ માતા પિતા એ પણ બાળકોને ટેકનોલોજીનોો ઉપયોગ ઉપયોગ શીખવવો જોઈએ માત્ર પ્રતિબિ પ્રતિબંધ મૂકવાથી નહી પણ સમજાવીને એમ કે આપડે સમજાય ને કેવું જોઈએ આપડે
હા આપડે પણ હવે ઓછો ઉપયોગ કરવો જોઈએ મોબાઈલ નો
હા એ તો તમે સાચી વાત કી હતી
હમ
એનો જરૂરી ઉપયોગ કરીને બીજ બીજો સમય આપણે પુસ્તક વાંચવામાં રાખવો જોઈએ
તેનાથી મન પણ શાંત રહે છે
અને આ જે આપડણે ટેકનોલોજી ની વાત કરી એ ટેકનોલોજી એક શક્તિશાળી સાધન છે તેનો ઉપયોગ સારા કામ માટે કરીએ તો તે આપણું જીવન વધુ સરળ ઝડપી અને સુખદ બનાવી શકે છે
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે
હા તમારી સાથે આ ટેકનોલોજી નો વિશે વાત કરીને મને ખુબ જ નવું નવું જાણવાનું મળ્યું અને આનંદ થયો
હા મને પણ ઘણી બધી નવી માહિતી મળી
હમ સારું સારું આપડે પછી ક્યારેક આની ઉપર ચર્ચા કરીશું ફરી
સારું સારું ચલોો
હા હા મકોો
હા